હેલો
અ નમસ્તે આજે આપણે બાણપણની યાદો વિષય પર વાત કરવા જઈ રહ્યા છે હર્ષ તને તારું બાણપણ યાદ આવે છે
હા આવે છે ને હા બિલકુલ બાળપણ જીવનનો સૌથી સુંદર સમય હોય છે અને એ દિવસ યાદ આવે છે ત્યારે મને ખુશ થઈ જાય છે
સાચી વાત બાળપણમાં કોઈ ચિંતા નતી ફક્ત રમવું ભણવું ને મજા કરવી
હા મને તો ખાસ કરીને શાળાના દિવસો બહુ યાદ આવે છે મિત્રો સાથેની મસ્તી અને શિક્ષકો સાથેના અનુભવો હજુ પણ યાદ આવે છે
તારી સૌથી યાદગાર બાળપણની ઘટના કઈ છે?
એક વખત હું સાયકલ ચલાવતા પડી ગયો હતો અને મને થોડી ઈજા થઈ હતી. પણ પછી મેં સાયકલ ચલાવવાનું સારી રીતે શીખી લીધું. તારી કોઈ ખાસ યાદ?
મને ક્રિકેટ રમવાની ખૂબ મજા આવતી દર સાંજે મિત્રો સાથે ગલીમાં ક્રિકેટ રમતા હતા.
બરાબર અમારા સમયમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા એટલા ન હતા તેથી અમે બહાર રમવાનું વધુ પસંદ કરતા.
હા કબડ્ડી, ખોખો, પકડડાઉ, સંતા કુકડી જેવી રમતો રમતા.
આજના બાળકો મોટાભાગે મોબાઈલમાં વ્યસ્ત રહે છે તેમને બહાર રમવાનો સમય જ ઓછો મળે છે.
બાળપણમાં ઉનાળાની રજાઓ પણ ખૂબ આનંદદાયક હતી.
હા રજાઓ તો મજા આવતી હતી રજાઓમાં તો.
રજાઓમાં દાદા દાદીના ઘરે જવાનું, સગા સંબંધીઓને મળવાનું અને નવી જગ્યા જોવાનું બહુ ગમતું.
હા મજા આવતી અને મામા ના ઘરે રમવા જવું એ પણ મજા આવતી.
બધા ભાઈ બંધો ભેગા થાય આપણેે બધા સાથે રમીએ વિવિધ રમતો રમીએ ખુબ મજા આવે આપણને ત્યાં.
હમ્મ, એ યાદ જ કઈ અલગ જ હતી.
અ તને શાળાનો પહેલો દિવસ યાદ છે?
હા જરૂર હું તો શાળાનો પહેલો દિવસ હતો ને તો પહેલા દિવસે હું સ્કૂલે જ ના જતો બીજા દિવસથી સ્કૂલે જતો.
હા મને પણ એવું જ થયું મે મારી સાથે પણ એવું જ થયું હતું પણ ધીમે ધીમે શાળા આપણું બીજું ઘર બની ગયું.
હા એક તો પહેલા દિવસે સ્કૂલમાં સાફ સફાઈ મતલબ કે એમજ કઈ કરાવતા ન હતા તે માટેથે પહેલા દિવસે હું સ્કૂલે જ ન જાતો.
હા બરાબર છે, તો ક્યારથી તમામે સ્કૂલે જવાનું ચાલુ કર્યું?
અ આપણું વેકેશન પય તું ત્યાર પછી થોડા દિવસ પછી આપડણે સ્કૂલે ગયા ને નવી યાદો ને તાજી બનાવી એમ.
હા તને સ્કૂલમાં વાર્ષિક કાર્યક્રમ, રમતોત્સવ અને પિકનિક જેવી પ્રવૃતિઓ ગમતી?
હા એ તો વધારે ગમતી મને.
કોઈ પણ વિદ્યાર્થીને પોતાની શાળામાં રમત ઉત્સવ અને પિકનિકને વાર્ષિકોત્સવ એવું ખૂબ ગમે છે મને પણ બહુ ગમતું.
હા એ તો બધાને જ બધું ગમે છે.
બરાબર છે. ત બાળપણના મિત મિત્રો વિશે શું કેહેશે તું.
મારા બાળપણના મિત્રો હતા હવે તે હમણાં થોડા, દૂર જતા રહ્યા છે મતલબ કે બહ ઓછા મળે છે.
હા એ તો એવું જ હોય ને બાળપણની મિત્રતા ખૂબ નિસ્વાર્થ હોય છે, એમાં કોઈ સ્વાર્થ હોતો નથી પરંતુ હવે, બધા અલગ અલગ પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય એટલે મિત્રતા પણ ધીરે ધીરે ઓછી થતી જાય.
હમ બધા દૂર જઈને પોતાનું, નોકરી એવું કરે છે એટલે મળવાનું ખુબ ઓછું થાય છે.
હમ, આજે પણ પણ જયારે પણ આપડા જૂના મિત્રો મળે છે ત્યારે આપડ બાળપણની યાદો ખુબ જ તાજી થઈ જાય છે.
હા, હા બાળપણના મિત્રો જયારે આપ આપ સાથે મળે ને ત્યારે ક અલગ જ પ્રસંગ બની જાય છે અને, બાળપણ ના દિવસો યાદ આવી જાય છે.
હમ હ બાળપણમાં પરિવાર સાથેનો સમય પણ ખુબ જ મહત્વનો હતો.
હા જરૂર એમાં બાળપણમાં જયારે નાના હતા ત્યારે આપણને તો એટલું બધું ખાસ યાદ ના રહેતું હવે મોટા થઈ ગયા એટલે બધી યાદો આવે છે.
હમ માતા પિતા નો પ્રેમ અને માર્ગદર્શન આપણું જીવન ઘડે છે.
હા બરાબર.
તહેવારો દરમિયાન આખો પરિવાર ભેગો થતો, જે ખૂબ જ આનંદદાયક લાગતું.
એકદમ સાચી વાત કરી તમે.
હા, આપણે પછી દિવાળી હોય ઉત્તરાયણ હોય હોળી જેવા તહેવારોની મજા આપણે આજે પણ ભૂલી નથી શકતા.
હમ પેલા બળપણમાં આપડે એવી હોડી રમ તા કે કોઈ દિવસ રમતી જ નહી.
હમ. આપણેે બાળપણમાં તહેવારો પણ એકદમ કેવી રીતે ખુબ જ સારી રીતે ઉજવતા આપણેે બધા તહેવારો બાળપણમાં.
હમ્મ, હાલના સમયમાં હાલના સમયમાં એ તહેવારો ઘણા ઓછા થતા જયા રહયા છે.
હા લોકો હવે એવી રીતે જેવા આપણે ઉજવતા પહેલા બાળપણમાં તેવી રીતે હાલમાં આપણે પણ ઉજવી શકતા નથી. કારણ કે ત્યારે આપણે બાળપણમાં એકદમ મજા સાથે તહેવારો ઉજવતા હવે એ મજા ઓછી થઈ ગઈ છે.
હમ્મ, બધા લોકો વ્યસ્ત થઈ ગયા છે.
હા બધા એ પોત પોતાના જીવનમાં વ્યસ્ત હોય છે. તમને શું લાગે છે આજના બાળકોનું બાળપણ પહેલા કરતા કેવી રીતે અલગ છે?
જો એમાં તો જોવા જઈએ તો હમણાંના બાળકો મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે તે લોકોને બહારની દુનિયા શું છે એ લોકોને ખબર જ નથી.
છે.
હમ્મ, બાળકો મોબાઈલમાં જ લાગી રહે છે જેથી બહારની દુનિયા લોકોને ખબર જ નહી પડતી.
હમ્મ, પરંતુ બાળકોએ મોબાઈલમાં ગેમ્સ રમવાની સાથે સાથે બહારની રમતો અને પરિવાર માટે પણ સમય આપવો જોઈએ.
હમ્મ, જરૂર જરૂર સમય આપવો જોઈએ અને તેથી એ લોકોને ખબર પડી શકે કે બહાર શું ચાલી રહ્યું છે.
હમ્મ, સાચું સંતુલિત જીવન જ સૌથી સારું છે.
હમ્મ એકદમ સાચી વાત કરી તમે.
બાળપણમાં થી આપડણે શું શું શીખ્યા તને ખબર છે?
હમ્મ બાળપણમાં આપણને એ શીખવા મળ્યું કે અ મોટા વ્યક્તિનો આદર રાખવો જોઈએ એટલે મતલબ કે આપણેે સંસ્કાર શીખ્યા આપણે.
હમ્મ, મિત્રતા, પ્રમાણિકતા મહેનત અને સૌ સાથે મળીને રહેવાની ભાવના વગેરે જેવા ઘણા બધા સારા સંસ્કારો આપણે બાળપણ માંથી શીખ્યા છીએ
હા
મુશ્કેલીઓનો સામનો આપણે કેવી રીતે કરવો જોઈએ કોઈ પણ મુશ્કેલી આવે તો તેનો તેની સાથે કેવી રીતે આપણે તેમાંથી બચવું જોઈએ તે બધું આપણને બાળપણમાં શીખવા મળે છે બાળપણમાં શીખેલા સં સર આપણને
હા કામ આવે છે અને જયારે આપ મોટા થઈ ત્યારે આપણને ખબર પડે છે કે આ મેં અહંયાથી શીખ્યો છે મતલબ કે બધું શીખવા મળે તો આપણને યાદગાર બને એમ
હા હવે તો આપડે પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય એટલે બાળપણ ની યાદો તો એટલી બધી ન આવતી પરંતુ જા જ્યારે આપડ ફ્રી હોઈએ ત્યારે આપણને આપડો બાણપણ યાદ આવે છે
ઘણા બધા કિસ્સા યાદ આવી જાય છે
હા એવા કિસ્સા કે જેમાં આપણે ખુબ મજા કરેલી હોય એવા કિસ્સા જે આપણને યાદ હોય તે બધા આપણને આપડા સામે આવી જાય છે આપણા મનમાં
હા
આપણું બાળપણ કેવું સુંદર હતું તે આપણને ખૂબ જ યાદ આવે છે અત્યારે આપણેે બધા પોતપોતાના કામમાં ખૂબ જ બિઝી થઈ ગયા છે ત્યારે
હમ્મ બધા લોકો નોકરી વ્યવસાયમાં લાગી ગયા છે એટ મતલબ કે કોઈ તહેવાર પણ નહી ઉજવતા પહેલાના જેવા તહેવાર નહી ઉજવાતા મતલબ કે બધા વ્યસ્ત થઈ ગયા છે
હમ આપડ બાળપણની યાદો આપણે અત્યારે યાદ કરીએ આપણે બાળપણના પ્રસંગોને તો આપણને અત્યારે ખુબ જ ખુશીનો અનુભવ થાય છે ખુબ યાદ આવે છે આપણને કે આપણે બાળપણમાં કેવી મજા કરતા
હા એજ કીધું તેમ ઘણી વાર એકલા બેતા હોય ત્યારે બાળપણના ગીસ્સા યાદ આવી જાય તો યાદ આવી જાય એમ મતલબ કે
હમ્મ આપણને ખુબજ આનંદ થાય અંતમાં હું એટલું કહીશ કે આપડે બાળપણનો બાળપણ ના જીવનનો સૌથી નિર્દોષ. અને આનંદમય સમય હતો.
એકદમ ગોલ્ડન ટાઈમ હતો.
આપણે બાણપણની યાદો આપણને જીવનભર આપણને ખુશી આપશે.
હા એકદમ સાચી વાત.
આ જાદુ આપડે ક્યારે ભૂલી નહી શકીએ.
હમ્મ હમ્મ એ ક્યારે બોલી ન શકે. ક્યારેક આપણે કોઈ વાર મોબાઈલમાં ફોટા પાડેલા હોય તો બાળપણના ફોટા જોઈને કઈ નવી યાદો તાજી થઈ જાય છે.
હા આપડા ફોટાને પણ આપણેે જયારે બાળપણમાં હતા ત્યારે ફોન અને એ સોશિયલ મીડિયા ઓછું હતું એટલે આપણા ફોટો પણ ખૂબ ઓછા છે પણ આપણા પર અગર એક ફોટ હોય તો એને આપણે આજે જોઈએ તો આપણને ખૂબ આનંદ અનુભવ થાય. ખુબ આપણને લાગણી આવે.
હા જયારે હું મારો બાળપણનો ફોટો જોઉં
ત્યારે મને ખુબ આનંદ થાય છે હમ્મ આપડે આ યાદોને. ક્યારેય એ ભોલી નથી શકવાના. હમમમ હમમમ સાચ વાત અ આભાર આ આશા છે કે તમને અમારી બાળપણની યાદોની વિષય પર વાતચીત ગમી હશે. આબા.